કેમ છો?
કેમ છો મજામાં?
બસ મજા માં.
આવાજ નથી આવતો, હલો.
અ હવે હા હવે આવે છે?
હા, હવે આવે છે.
હા બોલો.
હા તો આજે મને તમારી સાથે શિક્ષણનું મહત્વ, આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હાચી વાત હે, જરૂર. જો આન, હા બોલો.
હા શિક્ષણ.
હા હા. હલો.
હલો.
હા બોલો.
હા તો શિક્ષણ શા માટે જરૂરી છે?
હા શિક્ષણ તો હવે બહુ જરૂર છે, આ આપણે શોકરો માટે.
બરાબર, આ તો ખૂબ જ જરૂરી અને
ચાલતોશ નહીં, છોકરોને શિક્ષણ બહુ જરૂરી છે, આજના જમાનામાં પહેલાં તો ચાલતું તો ગમેતે, બાકી આજના જમાના શિક્ષણ બહુ જરૂરી છે. ને એનાથી બહુ ફાયદા પણ છે આપણને. ગમે જેટલા અલગ અલગ વિચાર આપને બહુ અલગ અલગ જાણવા મળે છે.
હ આજ તો ખુબ જ જરૂરી વિષય છે જીવન બદલનારો વિષય છે. કારણ કે શિક્ષણ વ્યક્તિના જીવનને સાચી દિશા આપે છે.
હા. ને આપણે શિક્ષક વિના તો ચાલતું જ નહીં હવે ઘડી
બરાબર શિક્ષણ બીના જીવન અધુર જ છે કેમકે મને લાગે છે કે શિક્ષણ વ્યક્તિને ફક્ત નોકરી માટે નહીં પણ જીવન જીવા માટે પણ તૈયાર કરે છે.
હાચી વાત. કેમ જેટલું આપડે છોકરોને આગળથી આગળ વધારે ભણાવશો ને તો છોકરો માટે જિંદગીની સારું છે કેમ કે આપણે ગમે તે ધંધા હોય તો સિઝન પ્રમાણે ચાલે નહીં તો નહીં ચાલે ને આપણે આપણે જો શિક્ષિતનું કામ કરેલો હોય ને તો આપણા કિસ્મતને ઓ આપણી મહેનત તો જ્ઞાન કોઈ આપણા હાથથી ના લે
બરાબર.
આપણે ગમે તે મુસીબત આવે તો આપણે સુરક્ષિત આપણે સુરક્ષિત થાય કે કેમ કે આપણે શીખેલા હો આપણે નોલેજ હોય કઈ રીતે કયો કરવાનું કયો તો આપણે ભણવાનું હવે બહુ જરૂરી છે જેટલું ભણાવું જેટલું મા બાપ કેટલા બધા પૈસા લાગેને છોકરોને બહાર મોકલે ભણવા માટે. કેમ કે એને જીવન માટે સારું છે જીવન સરળ કરી નાખે
હા શિક્ષણ એટલે ફક્ત કિતાબો નું જ્ઞાન નથી પણ અનુભવ પણ સમજ અને જીવનના મૂલ્ય શીખવાની પ્રક્રિયા છે.
જેવી આપણે અગલ પુસ્તક પડીએ ને જેવું અલગ અલગ જ્ઞાન આવ્યા એના અંદર
હા બરાબર.
તો આપણે ઓ જીવન માટે સારું કહેવાય. ગમે તે મુશિબત આવે તો આપણે હેળિયુ જાય આપણે ફસી ના હકી
બરાબર. પરિવાર સમાજ અને જીવનની પરિસ્થિતિઓ પણ આપણે ઘણું શીખાવે છે.
ના હાચી વાત
એકદમ શિક્ષિત વ્યક્તિ વધારે વિચારપૂર્વક નિર્ણય લે છે અને સાચું ખોટું સમજી શકે. કે છે.
હા. ને આપણેે ભણેલા હોય ને કોઈ અનપડ હોવે એના સાથે આપણે વાત કરતી હોય આપને કેવું લાગે કેવી રીતે એના સાથે વાત કરવાની કઈ રીતે એના સાથે બોલવાનું કઈ રીત આપણે એક દૂસર આપણે ભણે આપણે ભણેલા હોય તો ગમે તે જગ્યા ઓલ ઇન્ડિયા ફરી શકીએ.
બરાબર.
ગમે તે જગ્યા આપણે જઈએ ગમે તે જગ્યા આપણે ઓનલાઈન થી મોબાઈલ થી ખરીદી કરે ભણેલા હોય તો. ના ભણેલા હો તો ઘેર થી બહાર ના નીકલાય.
હ.
એના માટે શિક્ષણ જરૂરી છે હવે આપડે તો ચાલી હો ગયા હવે ના ભણીએ બાકી હવે આપણે સો કરોન જેટલું ભણાય ને એટલું વધારે ભણવાનું કેમ કે એને મુસીબતતા આવે તો કોઈ દાડે તકલીફ ન પડે. હવે સિક્સસનો જમાનો છે. અવે ભણેલા સોકરોનો જમાનો છે.
હમ્મ, જે વ્યક્તિ શિક્ષિત હોય છે એ લોકો સામે ડર. અ વગર આત્મવિશ્વાસથી વાત પણ કરી શકે છે.
હા જો હ જો શિ ક્ષિત ભણેલો હોય એના જોડે આપણે વાત કરીએ તો કેવી રીતથી વાત કરતો હોય એના જોડે કેટલા આમ કેટલા અલગ-અલગ પરકારની એના જોડે કેવાનું જ્ઞાન મલે છે, આપણા આપણે.
બરાબર
એના જોડે બહિયે એનો સંગત કરીએ આપી તો એના જોડેથી આપણે સારી શિક્ષા મલે.
બરોબર
એના માટે હવે બહુ જ-જ-જરૂરી છે, છોકરોને ભણાવવું બહુ જરૂરી છે.
વિદ્યાર્થીઓના જીવનમાં તો શિક્ષણ સૌથી મહત્વનો ભાગ છે, આ સમયે જે શિકાય છે તે એ જીવનભર કામ લાગે છે આપણને.
સાચી વાત.
પન ઘણા વિદ્યાર્થી આળસ કરે છે અને અભ્યાસ ટાળે છે.
હાચી વાત હે ભણવામાં બઉ સોકરા હવે કાઠું કરે એમ, લેકિન એમને આમ તમામ હોએ એક બી વાત કેવું છું કે સોકરાથી વધારે સોકરીઓ ભણે છે, હવે બહુ વધારે.
બરાબર
ને સોકરાઓથી વધારે સોકરીઓની જોબ વધારે લાગેલી છે, ગમે તે આપણે વધારે ભણીએ ને તો પ્રાઈવેટ બી નોકરી આપે કરે હકીએ તો આ બી આપે મુસીબત કામ આવે કોઈ દાડે.
બરાબર
તો સોકરીઓને એટલી બધી ના ભણતા બહાર નહી મુકતા લેકીન હવે તો છોકરીઓને આપણો દેશ છોડીને બીજા દેશ છોકરોને આપણે સોકરીઓને ભણવા મુકે કેમ કે જીવન માટે સારું કેહવાય જીવન મે કોઈ દાડે મુસીબત ના આવે તો આ કરે હકે જાતે પોતે કરી હકે ભલે ગમે તે ની મુસીબત આએ ને તો આ પોતે કરી હકીએ એના જોડે બહુ નોલેજ હોય ભણેલી હોય તો.
બરાબર આજ-કલ તો.
બી મોબાઈલ ઉપર કરી હકે ને.
હા, તે પણે.
એના માટે ભણાવવું જરૂરી છે, હવે આજના જમાનામ તો સોકરીઓને બહુ વધારે ભણાવી જોએ. સોકરા તો વધારે નહી ભણતા લેકીન સોકરીઓને કેમ કે હવે બારવી ક-કોલેજ કરેલી હોય, બારવી કરેલી હોય તો ગમે તે ગમે તે કમમાં દુકાન ઉપર બી બ-બેઠ જાય, ને આપણે ભણેલા નો હોવ તો શું કરવાનું, બારીસ ન જવાનું કશું આવતુંય ન હોય ખબર ના પડતી હોય તો.
બરાબર બિલકુલ સહી બાત બોલા.
તો હવે ભ શિક્ષકનો જમાનો છે, પેલા ના એટલું બધું નહી ચાલતું તો હવે બહુ છે, એના વગર તો જિંદગી અધૂરી છે.
હા, બરાબર આજ-કાલે તો મોબાઈલ અને ઇન્ટરનેટથી પણ શિક્ષણમાં ઘણો બદલાવ આવ્યો છે, ઓનલાઈન લર્નિંગથી. અનેક સુવિધા મળે છે, પણ ઘર બેઠા બેઠા લેક્ચર્સ જોઈ શકાય. નોટ્સ મળે છે, પણ એનો ગલત ઉપયોગ પણ થાય છે.
વાત
મોબાઈલ વધારે ઉપયોગ થાય તો ધ્યાન ભંગ થાય છે, અને સમય બરબાદ થાય છે. એટલે સેલ્ફ કંટ્રોલ પણ જરૂરી છે.
સાચી વાત છે. બધું એક જ વિચાર નહી કરવાનું બધું જ આપણે કે આપણે ભણીએ. તો આપણે આગળથી આગળ ભણીએ તો આપણે શું બનવાનું ઓ બી આપણે વિચાર રાખવાનો ખાલી ભણવાનો નહીં કે જોબ... કરવાનું નહીં આપણે એવું બી કરવાનું મારે ગમે તે ભલે આપણે.... વકીલ બનીએ, પાયલોટ બનીએ, ગમે ત્યાં આપણે ટીચર બનીએ. ડોક્ટર બનીએ એમબીબી ભલે આપણે ગમે તે લેકિન એકને એક આપણે... મતલબ વિચાર કરવાનો છે કે હું મારે બનીને બતાવવાનું છે. સાચી વાત કેમ કે આ બિચારા મા બાપ એટલા બધા પૈસા નાખતા હોય. તો મા બાપને બી લાગવું જોઈને કે મારે મારી છોકરીને બી મેં એટલા બધા પૈસા નાખ્યા. તો મારી છોકરી એટલું બધું શિક્ષિત બની ગઈને નામ રોશન કર્યું.
બરાબર.
હાચી વાત જ નઈ.
એકદમ સાચી વાત બોલ્યા શિક્ષણથી વ્યક્તિ... પોતાના પગ પર ઊભો રહી શકે છે તે... અને બીજા પર નિર્ભર રહેવાની જરૂરત ઓછી થાય છે.
હા.
અને આર્થિક... સ્વતંત્રતા પણ મળે છે. આપણે.... સમાજ માટે શિક્ષણ કેટલું જરૂરી છે શિક્ષણ સમાજને પ્રગતિશાલી બનાવે છે. અને... અજ્ઞાનતા્યાથી દૂર કરે છે અને લોકોને જાગૃત બનાવે છે.
આપણે ભણેલા હોય શિક્ષિત હોય તો ગમે તે જગ્યા જઈ ને ઓલ ઈન્ડિયામાં ફરે ને પાછા... આપે કોઈ દાડી આપે મુસીબત ના આવે મોબાઈલ... આપ ભણેલા હોય તો મોબાઈલ ઉપર બી આપણે મેપ મેપ ચાલુ કરીએ તો ગમે તે જગ્યાએ જઈ શકે.
બરાબર.
ઘર બેઠો આપણે મહેમાન આવી ગયા તો ગમે તે વસ્તુ મગાય તો મોબાઈલથી ઓનલાઈન કરે. તો આવી જાય તો આપણેે ભણેલા તો હોવુ જોએ ને. આપણા જોડે સુવિધા છે મોબાઈલની બાકી આપણે બી ભણેલા તો... તો હોવું જોએ ને એના માટે શિક્ષિત બનવું બહુ જરૂરી છે.
હા શિક્ષિત સમાજ. હા શિક્ષિત સમાજ મજબૂત.....
ના.
અને અપરાધ પણ કમ ઓછા થાય આપણાથી...
હાચી વાત.
મને તો લાગે છે કે મહિલાઓ માટે શિક્ષણ વધારે જરૂરી છે. શિક્ષિત મહિલા પૂરી પરિવાર ને સાચી દિશા આપે છે. અને એક શિક્ષિત માતા પુરો પરિવારને શિક્ષિત બનાવી શકે છે.
હાચી વાત તમારી.
જો કોઈ વિદ્યાર્થીને અભ્યાસ અભ્યાસમાં રસ ન હોય. તો એ શું કરી શકે.
હમ... સ... ઓ બધું ભણેલા બધું શિક્ષકો હોય તો એને બધી બધી ખબર હોય કઈ રીતે એના જોડે વાત. કરવાની કઈ રીતે એને બોલવાનું કઈ રીતે એના જોડે રહેવાનું. ભણેલો હોય શિક્ષિત હોય તો એને બધી ખબર હો.
બરાબર.....
બરાબર હ ને ભણેલા એ નહી. તો એને ભણેલા નહી હવે કડલ છે. નહી ભણેલા હોય એને બચાર કોઈ કદર નહી. આવે આજના જમાનાં મેં.
બરાબર....
પેલા બઉ ચાલતું હતું. હવે એવું એટલું બધું ના ચલે હવે તો ભણેલા ની કદર છે.
અભ્યાસ સાથે આરામ પણ જરૂરી છે. એથી માથું પણ આપનું મન પણ તાજું રહે છે.
સહી બાત હે? હ બધું આપણે જેવું આપણે આપણે ઘરમે બધા ભણેલા હો્ તો આપણે સોકરા બી વધારે ભણે સોકરા બી આપણે એવું કેતા હોય કે મારે આગર. આગળથી આગે ભણવાનું મમ્મી ઓ બનવાનું, ઓ પેલો બનવાનું, તો આપણે સોકરોને શીખવવું જોઈએ કે બેટા. તમારે જેતના પૈસા લાગે. ન તો તમારે બનવું જોઈએ ગમે ત્યાં શિક્ષકના દુનિયા મે. બઉ ચારો ને બઉ મતલબ પણ કેવાય છે.
ચાલો મને મને બઉ ગમ્યું સે તમારી સાથે. વાત કરવાની શીખવા બી મલ્યુ છે. ચલો પછી કોલ કરીશ.
ઠીકે જય શ્રી કૃષ્ણ.